હા કેમ છો મજામાં બસ આ સ્કૂલ કોલેજ ચાલુ છે હમણાં ઘરે આવયા બધું કામ ચાલુ છે એવું છે
અચ્છા તમે ભણાવો છો
હા એકચુલી મેં છે ભણાવ મતલબ કે હું પોતે કોલેજ કરું છું પણ હું જે છે નાના બાળકોને ભણાવું છું
અચ્છા મતલબ ટ્યુશન આપો છો એમને
હા હા ટ્યુશન આપું છું કારણ કે અત્યારે એમનો અભ્યાસક્ર ને બધું સ્કૂલમાં ઘણું બધું બદલાઈ ગયું છે એ બધું અઘરું થઈ ગયું છે તો સ્કૂલ સિવાય પણ એમને બધી જરૂર પડતી હોય છે
હા એ તો વાત સાચી કે ટ્યુશનમાં આપડે મતલબ ઓછા બાળકો હોય એટલે વધારે ફોકસ આપી શકીએ એમને
હા
હ
એટલે અને જો ને અત્યારે તો મા બાપ ઘણું બધું કરી રહ્યા છે પોતાના બાળકો માટે એમને શાળાઓમાં મોકલે છે જે થોડા પૈસા વાળા છે એમને ખાનગી શાળાઓમાં મોકલે છે અમુક જે છે સરકારી સ્કૂલ ના બાળકો છે
હા એ વાત સાચી અત્યારે ખાનગી સ્કૂલોની ફી જોઈએ આપડે તો આસમાન ચૂમી રહી છે. પણ મતલબ એજ બાબતમાં જોઈએ તો શિક્ષણ એટલું સારું. બાળકો ને મળી નથી રહેતું હોય ત્યાં.
હા એ વાત તો તમે સાચી કહી સૌ. થી પેલા પહેલો તો મુદ્દો દેશ છે અને સરકારી કો. કે ખાનગી કો જોકે સરકારી શાળાઓની ફી ઓછી હોય છે. પણ ખાનગી શાળાઓની ફી તો અત્યારે તમે જો નાના જ ધોરણથી તમે તરી કરો તો ઘણી બધી વધી ગઈ છે. અ સિનિયર કેજી જુનિયર કેજી આપડા આ વખતે ક્યાં એવું કઈ હતું જ. આપણા વખતે તેમજ હતું કે બાળ મંદિર પણ હવે સિનિયર કેજી જુનિયર કેજી પાછું ફસ્ટ સેકન્ડ એમ કરીને એમની કઈક ફી દસ પંદર હજાર તેથી તો સ્ટાર્ટ થઈ જતી હોય છે.
હા એ વાત સાચી તમારી કે ફીસ વધારે હોય અને ખાનગી સ્કૂલોમાં કેવું કે છોકરા બી ઓવર કરી નાખતા હોય જેમ કે એક ક્લાસ છે તો ક્લાસ વન છે તો ક્લાસ એ ક્લાસ વન નો એ ક્લાસ વન નો બી એવી રીતના ચાર પાંચ ભાગ કરીને અતિશય છોકરા ભરતા હોય છે પછી શિક્ષકોને બી કેવું થઈ જાય કે કેટલા છોકરાઓ પર ધ્યાન આપે.
હા એ વાત તો તમે સાચી કઈ. કે ક્લાસ વન એ વન બી વન સી એવું કરી નાખતા હોય છે. અને એક વસ્તુ મને જે નથી ગમતી કે એ જે છે સેના આધારે કરે છે માક્સ ના આધારે કે જેના સારા માક્સ આવે એને. સારા અ એમાં મૂકી દીધું એનાથી ઓછા બી માં. એનાથી કેવું થાય કે બાળક જે છે. અ એનામાં જ પોતાનામાં જ પોતાના સ્વયં શંક આઇ જાય એમ. કે હું એજ પોતે માની જ લે કે મારાથી કઈ થાય જ નહી કેવા નથી. કે આગળ વધી જ ના શકું એવું ના કરવું જોઈએ.
હમ એ વસ્તુ તમારી સાચી. કે જો બ બધા મતલબ આવી રીતના જુદા જુદા ક્લાસ પાડે માર્ક્સ ના લીઘે. તો ઓછા માર્ક્સ વાળા બધા ભેગા થાય તો એમને અગર પ્રેરણા બી જોુવે છે કે કોઈ હોશિયારમાં વ્યક્તિને પૂછવું છે. તો એ કઈ રીતે પૂછે કેમ કે ક્લાસ જુદા છે. પછી ટીચરો બી ભેદભાવ કરતા હોય કે હોશિયાર હોય એને વઘી શીખવાડતા હોય અને ઠોઠ ને કે ભાઈ આ તો તારા ઉપર છોડી દીધું લે તું કર જેમ કરું એમ. પણ એના જગ્યાએ ઊંધું હોવું જોઈએ ને જેમ કે જે ઠોઠ છે કે જેને ઓછું ફાવે છે. જે એને આપડે વધારે ધ્યાન આપીએ તો સારું કેવાય.
હા એ વાતો તમે સાચી કીધી. તમે જેમ કીધું એમ કે જે ભણવામાં ઓછું હોશિયાર છે. કેને જે ઓછું સમજણ પડે છે મારું તો એજ માનવું છે કે કોઈ બાળક હોશિયાર કે ઓછું હોશિયાર નથી હોતું કેવું હોય છે કે બધા બાળકની રીત જે હોય છે સમજવાની અલગ અલગ હોય છે. અને બધા બાળક થોડી ના બધા આખા ક્લાસમાં બધા જ પહેલો નંબર લાવવા લાગી ગયા તો પછી તો શું વાત રહેેશે તો એ જે છે એવું નથી હોતું અને બીજી એક વસ્તુ કે જે બાળકની જરૂર છે એના પર તમે કીધું એમ વધારે ધ્યાન આપવું પણ જરૂરી છે. પણ આ જે વ્યવસ્થા જોવા મળે છે જે અલગ અલગ વિભાગ પાળ દેવામાં આવે છે ખાનગી શાળાઓમાં અમુક તો સરકારી શાળાઓમાં પણ એવું જ હોય છે. તો એના કારણે કેવું થાય છે તમે કીધું એમ કે પ્રેરણા પણ લેવી હોય શીખવું પણ હોય ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે મને ઓછું આવડતું હોય તો હું મારા મિત્ર ને પૂછું કે એને આવડે છે પણ એને જ ના સમજણ પડે તો જશે ક્યાં શિક્ષક પાસે અને તમે કહ્યું એમ કે શિક્ષક પણ ભેદભાવ કરવા લાગે કે જેને નથી આવડતું એને કહી લે કે જાતી કરી લે એમ
હમ એજ વસ્તુ છે પછી કેવું થાય કે મતલબ હોશિયાર વધારે હોશિયાર થતો જાય ને જે પેલા જેને સમજણ નથી પડતી એ બિચારો કન્ફ્યુઝન માં જીતો રહી જાય.
હા એ વાતો તમે સાચી કીધી બીજી એક જે ઘણી શાળાઓમાં ઘણી ખાનગી શાળાઓમાં કેવું હોય છે. કે અંગ્રેજી માધ્યમ હોવાથી વિદ્યાર્થીઓને પાછુ ભાષા શીખવામાં પણ મદદ મળે છે.
પરંતુ ઘણી સરકારી શાળાઓમાં જે છે એ કેવું હોય છે, કે ત્યાંની જે રીજનલ લેંગ્વેજ હોય, એમાં જ હોય છે. તો એમાંથી એના લીધે જે છે તના બાળકો એ થોડું એટલું લિમિટ આઈ જાય છે એમ કારણ કે અને બીજી એક વસ્તુ કે જે ખાનગી શાળાઓમાં જે છે એ આપણે બીજા અ કેવાય ને કે બધા સ્તરના બાળકો ભેગા થાય કે તહીંયા જે હોય ખાલી પૈસા વાળાના બાળકો નહીં જો ખાનગી બા ખાનગી શાળાઓમાં જે છે એ પૈસા સા વાળા મધ્યમ વર્ગના એ જે બધા બાળકો ભેગા થાય તો એકબીજા સાથે ઇન્ટરેક્શન કરે તો એમની ભાષા એમનું જ્ઞાન બધું વધુ થઈ શકે છે એમ
હા એ વાત સાચી કે જો એક માણસને કંઈક આવડતું હશે તો એ બીજા પાછને શીખવાડશે અને તમે જેમ કીધું એમ કે પ્રાઈવેટ કે પછી ખાનગી કોલેજમાં સ્કૂલમાં કેવું કે જુદા જુદા ફેમિલી માંથી બધા આવતા હોય તો નવું નવું તમને ર તી રિવાજ જાણવા મળે, એમના ત્યાં શું ચાલે છે બધું જાણવા મળે, અને ખાનગી કોલેજમાં એ વસ્તુ સારી કે તમે ખાલી જ્યાંના છો ત્યાંની લેંગ્વેજ નહી બટ ઈંગ્લિશ હિન્દી એ બધી લેંગ્વેજ ઉપર બી ફોકસ કરતા હોય છે એ લોકો
હા એ વાત તો સાચી કીધી અને અ દરેક પરું છે પન્ટુ છે એવું મેં જેમ પહેલા એમ કહ્યું એમ કે દરેક પરિવાર માટે ખાનગી શાળાની ફી ભરવી સરળ નથી. અને ફી તો ફી ઉપરાંત પુસ્તકો, પરિવહન અને અન્ન પ્રવૃ પ્રવૃત્તિઓનો ખર્ચ પણ વધુ હોઈ શકે છે પ્રવૃત્તિઓની જેમ મેં વાત કરી એમ તમને કહું તો કેવું હોય છે કે ખાનગી શાળાઓની અંદર અમુક જે હોય છે અમુક પ્રકારની પ્રવૃતિઓ ને અઠવાડયે થતી હોય છે. જેમ કે અમુક વાર પેરેન્ટ્સ ટીચર મિટિંગ થઈ ગયું અમુક વાર કોઈ ઘરેથી કોઈ અ બનાવાની મેં જોયું તું કે ઘરેથી કઈક દરેક જણે કંઈક બનાવીને લઈ જવાનું આખા ક્લાસ માટે પછી બીજું એવુ હોય છે કે કઈક વેેશભૂષા બનાવવાની અથવા ઘરેથી કસાાનું કાર્ટૂન કેરેક્ટર બનાવીને લઈ જવાનું. તો હવે એક મધ્યમ વર્ગીય પરિવાર છે એનું જે બાળક છે એક તો મધ્યમ વર્ગીય પરિવાર ના જે મા બાપ હોય છે એમની પાસે એમ પણ બાળક લોકો માટે સમય નથી હોતો. તો આ બધી જે ઈતર પ્રવૃત્તિઓ છે એના માટે તો એ લોકો સમય ક્યાંથી કાઢશે. એ એક છે પછી ત્યાં સવાલ ઉભો થઈ જાય છે.
હા એ વાત સાચી કે પ્રાઇવેટ કોલેજમાં આ બધી મતલબ અલગ અલગ પ્રવૃત્તિ વધારે હોય છે. અને એ વાત બી સાચી કે મા બાપ એટલો ટાઈમ ના આપી શકે કેમ કે એ આખા ટાઈમ એ તેમના કામમાં બીઝી હોય પણને ઘરે આવે એટલે ઘરનું બીજું કામ હોય. તો એ કેવું કે સ્કૂલમાં જ એ બાળકોને હેલ્પ કરેને તો એ કઈ કામ ન કેમકે ઘરે બી અમુક મા બાપને તો કેવું હોય કે ખબર બી ના હોય કે આ પ્રવૃતિમાં શું કરવાનું શું નહીં કરવાનું તો એ પ્રોપર સ્કૂલ વાળા જ એક્સપ્લેન કરે ને ત્યાંને ત્યાં કરાવે ને તો એ સારું પડે.
હા એ તો તમે સાચી વાત કહી. અને બીજો એક પ્રશ્ન આવે કે જો બાળક જે બાળક ખાનગી શાળામાં ભણે છે કે સરકારી શાળામાં ભણે છે તો એ વમાંથી સફળ થવાના ચાન્સીસ કોણા વધારે છે એમ. મતલબ લોકો એ જેવ કેવું તફાવત અને એમ કમ્પેરિઝન કરતા હોય એમ.
હા તમે વાત સાચી કઈ કે તફાવત કરતા હોય પણ એક વસ્તુ નોટિસ કરવા જેવી વાત છે કે બંનેના સફળ તો બંનેના જ થાય છે પણ જે સરકારી શાળાના છે ને એ મતલબ એમનું માઈન્ડસેટ જ અલગ હોય છે એ ખબર નહિ કેવી રીતે એ પણ એમનું આખું માઇન્ડસેટ જ અલગ હોય. પ્રાઈવેટ શાળામાં કેવું કે તમને રૂલ્સમાં બાંધી નાખે કે ભાઈ તમારે રૂલ્સ ફોલો કરવાના છે. લિમિટમાં નાખી દે તમને પણ સરકારી સરકારી સ્કૂલ માં કેવું કે લિમિટ ફ્રી હોય તમે એટલે તમે ખુલ્લા મ તે વિચારો કઈક નવ કરો એવી એવી વૃતિ બની જાય તમારી
હા એ તો તમારો જે છે તન મત મુૂક્યો પણ મારા મતે મને એવું લાગે છે તમે કીધું એ સાચું હશે પણ મને એવું લાગે છે મેં ઘણા એવા બાળકોને પણ જોયા છે જે તે મોટી મોટી પ્રાઇવેટ ખાનગી શાળાઓમાં ભણેલા છે આટલી મસ્ત વ્યવસ્થા થમા ભણેલા છે છતાં તેઓ છે એ સફળ નથી બની શક્યા અને મેં એવા બાળકો પણ જોયેલા છે જે સ્ટ્રીટ લાઈટ નીચે ભણ્યા હોય સરકારી શાળામાં એવા બાળકો સફળ થયા છે. અને એનાથી ઊંદું પણ છે તો સફળ થવું ના થવું એ મને લાગે ત્યાં સુધી એક વ્યક્તિગત બાબત છે એ જે છે એ બાળકની માનસિકતા પર નિર્ભર કરતું હોય છે.
હા એ વાત સાચી કે ભાઈ જે મતલબ કોઈ બી માણસ છે કે કોઈ છોકરો છે તો એને અલગ અલગ મતલબ અલગ અલગ ફિલ્ડ માં ઇન્ટરેસ્ટ હોય. પણ તમે એક ફિલ્ડમાં એને બાંધી નાખો તો એ એનું જે બેસ્ટ ના આપી શકે હવે જે મતલબ કેવું કે પ્રાાઈવેટ સ્કૂલમાં તમને વેરાઈટીસ આપે કે ભાઈ તમારે રમવાનું છે તો તમને એમાં કોર્સ કરે તો અલગ અલગ પ્રવૃતિમાં જોઈન થાય તો એને ખબર પડે કે મારા માટે કઈ પ્રવૃતિ બેસ્ટ છે અને એ મતલબ એમાં આગળ વધી શકે એક તક આપે એમ
હા એ વાત તો તમે સાચી કીધી કે દરેક બાળક છે જે ભણવા માટે આગળ વધવાનું નથી જ એ જે કે અલગ અલગ પ્રવૃત્તિઓ કરશે અને એમાં જોશે કે એને સામે આગળ વધવુ છે. એમાં જો એ પોતાનું બેસ્ટ આપશે તો એ કદાચ જીવનમાં સફળ બની શકે એમ
હમ એટલે એજ વસ્તુ છે અને બીજી વસ્તુ કેવું કે પ્રાાઈવેટ કોલે પ્રાાઈવેટ સ્કૂલ છે તો એની ફીસ વધારે હોય પણ સરકારી માં તમને એક ફાયદો થાય કે દિવસ નું ભોજન બી મળે અને તમે મતલબ સ્કોલરશીપ બી ઘણી બધી આવતી હોય છે એમાં
હા એ તો તમે સાચી વાત કીધી. સારું સારું ઘણું બધું જાણવા મળ્યું તમારી સાથે ચર્ચા કરીને
હ હા ચાલો પછી મળીએ.
હા હા મળી આવજો
આવા જો.